હઅ, કેમ છો મજામાં.
બસ મજામાં તમે કેમ છો મજામાં.
હા, હું પણ મજામાં. આજે તો મને ઈચ્છા થઈ કે બાળપણ વિશે આપણે વાત કરીએ.
હ, સાચી વાત છે. મને લાગે છે કે હા બોલો ને.
એટલે આજે હું મારા બાળપણના ફોટા જોઈ રહી હતી. એ ફોટા જોઈને કેટલી મીઠી યાદો ફરીથી તાજી થઈ ગઈ. અને મને લાગે છે કે બાળપણ એ જીવનનો સૌથી સુંદર નિર્દોષ અને આનંદ ભર્યોસમય હોય છે. એ સમયે કોઈ મોટી જવાબદારી હોતી નથી. ભવિષ્યની ચિંતા હોતી નથી અને નાની- નાની વાતોમાં પણ ખૂબ જ ખુશી મળી જતી હતી. બાળપણની યાદો જીવન પર આપણા ચહેરા પર સ્મિત લાવી દે છે. અને બાળપણમાં આપણે દરેક નાની વાતમાં આનંદ શોધી લેતા હોય છે. મિત્રો સાથે દોડવું, સંતાકુકડી રમવી, સાયકલ ચલાવવી, વરસાદમાં ભીજાવવું. માટીમાં રમવું અને સાંજે આખી સોસાયટી ના બાળકો સાથે મસ્તી કરવી. એ બધું જ આજે પણ યાદ આવે છે. એ દિવસોમાં મોબાઈલ કે સોશિયલ મીડિયાની જરૂર- જરૂર જ નથી પડતી. કારણ કે સાચો આનંદ મિત્રો અને પરિવાર સાથે અ સમય પસાર કરવામાં જ હતો.
હા, એ તો તમે એકદમસાચી વાત કહી. બાળપણની વાત તો કઈક અલગ જ છે. જેમ કે મને તો ઉનાળાના વેકેશન ની ખુબ યાદ આવે છે. કેમકે પરીક્ષા પૂરી થઈ ગયા પછી આખું વે વેકેશન જે મોજ મસ્તીમાં પસાર થતું હતું ત્યારેક દાદા -દાદી ના ઘરે જવાનું, ક્યારેક મામા ના ઘરે ફરવા જવાનું. અને આખો દિવસ ભાઈ બહેન તથા કઝિન સાથે રમવાનું જ. સાંજે બધા સાથે બેસીને વાર્તાઓ સાંભળવાની મજા જ કઈક અલગ હતી. એ દિવસોમાં સમય કેવી રીતે પસાર થઈ જતો એની તો ખબર જ નથી પડતી. મારા બાળપણની સૌથી સુંદર યાદ શાળાની છે. સવારે વહેલા તૈયાર થઈને શાળા એ જવું. મિત્રો સાથે બેસવું, શિક્ષકો પાસેથી નવી- નવી વાત તો શીખવી, રીસેસમા સાથે જમવું અને રમવું. આ બધું આજે પણ ખુબ યાદ આવે છે. શાળા એ માત્ર ભણતર જ નહીં પરંતુ શિસ્ત મિત્રતા, સહકાર અને સારા સંસ્કારો પણ શીખવ્યા છે.
હા, એ તો સાચી વાત કીધી. બાળપણમાં આપણે નાની -નાની વાતોમાં છે ને ખુશ થઈ થઈ જઈએ છીએ. નવાં કપડાં મળે. કોઈ -કોઈ ચોકલેટ આપે, જન્મદિવસ આપણો ઉજવાતો હોય, અથવા તહેવાર આવે. તો આખો દિવસ આનંદમાં જ પસાર થતો હોય છે. આજે ઘણી વસ્તુઓ હોવા છતાં ક્યારેક એ નિર્દોષ ખુશી જોવા મળતી નથી. બાળપણની ખુશી એ ખરેખર અનમોલ હતી. અને બાળપણમાં માતા-પિતા અને દાદા-દાદી નો પ્રેમ પણ સૌથી મો સૌથી મોટો આધાર હતો. તેઓ આપણું ખુબ ધ્યાન રાખતા હતા. વાર્તાઓ સંંભળાવતા સારા સંસ્કારો શીખવતા અને દરેક મુશ્કેલીમાં આપનો સાથ આપતા હતા. આજે સમજાય છે કે તેમણે આપણા માટે કેટલો ત્યાગ કર્યો હતો અને આપણું ભવિષ્ય સારું બને તે માટે કેટલી મહેનત અ મહેનત કરી હતી.
મને પણ બાળપણના તહેવારો પણ ખુબ યાદ આવે છે. જેમ કે આપડે દિવાળી પર નવા નવા કપડા પહેરવા ઉત્તરાયણમાં પતંગો ચગાવવી, નવરાત્રીમાં ગરબા રમવા અને હોળીમાં રંગોથી રમવાનો આનંદ આજે પણ મનમાં એક જીવંત છે. આખો પરિવાર સાથે મળીને તહેવારો ઉજવતો હતો. જેના કારણે સંબંધોમાં વધુ પ્રેમ અને એકતા આવતી હતી. બાળપણમાં આપણે ભૂલ કરતા ત્યારે માતા-પિતા આપણને પ્રેમ થી સમજાવતા હતા. તેઓ માત્ર ભણવામાં જ નહીં પરંતુ સારા માણસ બનવા માટે પણ માર્ગદર્શન આપતા હતા. વડીલો નું આદર કેવી રીતે કરવું, કેવી રીતે માન સન્માન આપવું, સત્ય બોલવું, બીજાની મદદ કરવી અને મહેનત કરવી જેવા સારા સંસ્કારો બાળપણમાં જ શીખવામાં આવ્યા હતા. જે આજે પણ જીવમ માં ખૂબ ઉપયોગી બને છે.
હા. મને લાગે છે કે આજના બાળકોને પણ બાળપણનો સાચો આનંદ માણવું જોઈએ. માત્ર મોબાઈલ, વિડીયો ગેમ અને ટીવીમાં સમય પસાર કરવાને બદલે બહાર રમવું જોઈએ, પુસ્તકો વાંચ -ચવા, મિત્રો સાથે વાતો કરવી અને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. આવું કરવાથી તેમનો સર્વાગી વિકાસ થાય છે અને સુંદર યાદો પણ બને છે. બાળપણ એ જીવનનો એવો અમૂલ્ય સમય છે જે એક વાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી. તેથી દરેક બાળકને પ્રેમ, સારા સંસ્કાર, શિક્ષણ અને આનંદથી ભરેલું બાળપણ મળવું એ ખૂબ જ જરૂરી બન બન બની રહ્યું છે. બાળપણની મીઠી યાદો આખું જીવન આપણને ખુશી, પ્રેરણા, અને હિંમત હિંમત આપે છે અને બાળપણની સૌથી મોટી ખાસિયત એ હતી કે આપણે ખૂબ જ નિર્દોષ હતા. કોઈની સામે મન મનમાં ખરાબ ભાવના રાખતા નતા. મિત્રો સાથે ક્યારેક ઝઘડો થતો પરંતુ થોડા જ સમયમાં બધું ભૂલીને ફરી સાથે રમવા લાગી જઈએ. મનમાં ગુસ્સો કે અહંકાર લાંબા સમય સુધી રહેતો નહતો. આ નિર્દોષતા અને સાદગી જ બાળપણને સૌથી સુંદર બનાવે છે.
સાચી વાત છે. બાળપણમાં તો રમતો નું પણ ખુબ મહત્વ હતું. અમે દરરોજ સાંજે મિત્રો સાથે સંતાકૂકડી પકડ દાવ, દોરડું કુદવું, થપ્પો લખોટી અને બીજી ઘણી બધી રમતો રમતા હતા.
આ રમતો માત્ર મનોરંજન માટે જ નથી પરંતુ તેનાથી શરીર પણ તંદુરસ્ત રહેતું હતું. મિત્રતા મજબૂત બનતી અને સાથે મળીને કામ કરવાની ભાવના પણ વિક્સતી વિકસતી હતી આજે ઘણા બાળકો મોબાઈલ માં વધુ સમય પસાર કરે છે. જેના કારણે તેઓ આ સુંદર અનુભવથી વંચિત રહી ગયા છે. મને તો શાળાના વાર્ષિક કાર્યક્રમો પણ ખુબ યાદ આવે છે. જેમ કે આપડે નૃત્ય, ગીત, ભાષણ. નાટક અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની કેટલી મજા આવતી હતી. કાર્યક્રમ માટે ઘણા દિવસો સુધી તૈયારી કરતા. શિક્ષકો માર્ગદર્શન આપતા અને આખરે જયારે સ્ટેજ પર રજૂઆત કરતા. ત્યારે મળતી ખુશી શબ્દમાં વર્ણવી શકાય એવી ન હતી. આવા પ્રસંગોથી આપણો આત્મવિશ્વાસ પણ ઘણો વધતો હતો. બાળપણમાં તો શિક્ષકો પણ આપણા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિ ભૂમિ કા ભજવતા હતા તેઓ માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નતા આપતા. પરંતુ સમય નું મહત્વ, શિસ્ત કેવી રીતે કરવી. મહેનત કેવી રીતે કરવી. પ્રામાણિકતા અને સારા સંસ્કારો પણ શીખવતા હતા. આજે પણ મારા ઘણા વિ શિક્ષકોની વાતો મને યાદ છે અને જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. બાળપણમાં દાદા દાદી અને નાના નાની સાથે વિતાવેલો સમય પણ ખૂબ યાદગાર હતો તેઓ એમ તેઓ અમને સુંદર વાર્તાઓ કહેતા મહાન લોકોના જીવન વિશે સમજાવતા અને દરેક વાર્તા માંથી કોઈને કોઈ સારો સંદેશ આપતા. તેમની સાથે બેસીને વાતો કરવાથી આપણને જીવનના ઘણા મૂલ્યો શીખવા મળતા હતા. આજે સમજાય છે કે તેમનો અનુભવ આપણા માટે કેટલી મોટી સંપત્તિ હ હતી અને બાળપણમાં વરસાદ પડતો એટલે અમે તરત જ બહાર દોડી જતા. વરસાદમાં ભીંજાવું, કાગળની હોળી બનાવવી. પાણીમાં તરતી હોળી જોવી અને મિત્રો સાથે વરસાદ નો આનંદ માણવો. મને ખૂબ જ ગમતો હતો અને હવે જયારે વરસાદ પડે છે ત્યારે બાળપણની મીઠી યાદો મનમાં ફરી જીવંત થઈ જાય છે. અને મન આનંદથી ભરાઈ જાય છે. આજના બાળકો પાસે નવી ટેકનોલોજી, સ્માર્ટફોન અને અનેક સુવિધાઓ છે જે સારી વાત છે પરં તુ સાથે સાથે તેમને ખુલ્લા મેદાનમાં રમવાની. પુસ્તકો વાંચવાની પરિવાર સાથે સમય પસાર કરવાની. અને પ્રકૃતિનો આનંદ માણવાની પણ જરૂર છે. આ બધું જ તેમને શારીરિક માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે. ખૂબ જ મહત્ત્વનું છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી. કે બાળપણમાં આપણે નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લેતા હતા કોઈ રમકડું મળે આઈસ્ક્રીમ ખાવા મળે જન્મ દિવસે મિત્રો આવે અથવા શિક્ષણ તરફ થી પ્રશંસા મળે તો આખો દિવસ આનંદમાં પસાર થઈ જતો હતો બાળપણ આપણને શીખવે છે કે સાચી ખુશી મોંઘી વસ્તુઓમાં નહી પરંતુ પ્રેમ લાગણી અને સાથે વિતાવેલી ક્ષણોમાં હોય છે તો મને લાગે છે કે માતા પિતા એ પોતાના બાળકોને માત્ર ભણતર જ નહીં પરંતુ સારા સંસ્કારો રમત ગમત વાંચન અને સર્જનાત્મક પ્રવૃતિઓ તરફ પણ પ્રોત્સાહિત કરવા જ જોઈએ આવું કરવાથી બાળક નો સર્વાંગી વિકાસ થાય છે અને તે આત્મવિશ્વાસી તથા જવાબદાર વ્યક્તિ પણ બને છે કેમ કે બાળપણ જીવનનો એવો સુંદર સમય છે જે વ્યક્તિના સમગ્ર ભવિષ્ય નો પાયો તૈયાર કરે છે જો બાળપણ પ્રેમ સારા સંસ્કારો યોગ્ય શિક્ષણ આનંદ અને પરિવાર સહયોગ સાથે પસાર થાય તો વ્યક્તિ જીવનમાં દરેક પડકારો આત્મવિશ્વાસથી સામનો કરી શકે છે દરેક બાળકને ખુલ ખુશહાલ અને સુરક્ષિત બાળપણ મળવું જ જોઈએ
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે કીધું એમ કે બાળપણ માત્ર જીવનનો એક સમય નથી પરંતુ જીવનની સૌથી કિમ કિંમતી મૂડી છે બાળપણની યાદો આપણને હંમેશા પ્રેરણા આપે છે મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને ખુશ રહેવાનું મહત્વ સમજાવે છે તેથી દરેક વ્યક્તિ એ પોતાના બાળપણને પ્રેમથી યાદ રાખવું જોઈએ પ્રેમ હા પ્રેમથી યાદ રાખવું જોઈએ અને આજના બાળકોને પણ સુંદર બાળપણ આપવાનો પ્રયત્ન જોઈએ બાળપણ ખરેખર ભગવાન ની સૌથી થી સુંદર ભેટ છે અને તેની દરેક યાદ આપણા જીવનને હંમેશા આનંદથી ભરી દે છે સારું તો હવે આની પર આપણે વાત કરીએ એટલી ઓછી પડે
સાચી વાત છે
સારું તો ફરી ક્યારેક વાત કરીશું
હા જરૂરથી
હમ સારું